અવાજ આવે છે મારો.
હા સંભળાય છે.
હા ઓકે તો આજે આપડે એનમેન્ટ વિશે વાત કરીએ.
હા આપડે આજે વાત કરીશુ એના વીશે.
હા તો મીન્સ એન્વાયરમેન્ટમાં તો. આપડે મતલબ. જેટલું કહીએે એટલું ઓછું છે એમ એન્વાયરમેન્ટ એટલું બધું સારું છે એમ.
હમ એન્વાયરમેન્ટ થી જ આપડી આખું દેશ રમ અમ હરિયાળી ભરવ લાગે દસ.
હમ એન્વાયરમેન્ટ એટલેમ ટૂંકમાં જોવા જોઈ તો આસપાસ ન કુદરતી વાતા વાતાવરણ હવા પાણી. જમીન વૃક્ષો હોય પ્રાણીઓ માણસો નો બી એનામાં સમાવેશ થતો હોય છે મોસ્ટલી તો.
હમ અને આપડે પર્યાવરણ દિવસ મનાવા પણ મતલબ મનાવવામાં પણ આવે છે. પાંચ જૂન ના રોજ.
પાચ જુન ના હા.
તે સેલિબ્રેટ કરે છે અલગ અલગ મતલબ ફૂલ છોડ ઉગાડે વગરે કરે.
અને જેટલું એન્વાયરમેન્ટ ક્લીન હશે એટલું માણસ નું આયુષ્ય ભી વધુ સેમ.
હમ એન્વાયરમેન્ટને આપણે સેવ કરવું જોવુ કેમ કે આપડે એનાઈમેટ જાગૃતિ ને કામ આવશે.
હા જો આપણે આજે અ એન્વાયરમેન્ટને સેવ કરીશું. તો ઈનફ્યુચર બી મતલબ આનો બોઉ જ યુઝ થશે એમ. ને તો અણાં સેવ નઈ કરીએ તો આગળ જઈને કઈ ભી છે. વૃક્ષો તો બચશે ને તો ઓક્સિજન ક્યાંથી મળશે લોકોને
હમ એન્વાયરમેન્ટ હોવું જરૂરી છે તો માનવ નું અસ્તિત્વ ટકી શકતું નહી એન્વાયરમેન્ટ વગર.
હા. કેમકે વૃક્ષો હોય તો માણસ ઓક્સિજન લઈ શકે છે. ઓક્સિજન ક્યાંથી મેળવે. અને ઓક્સિજન એક વાર ન મલી બી જાય તો કાર્બન ડાયોક્સાઇડ કોણ શોષી શકે બીજું તો કોઈ છે નહીં એમ.
હમ પર્યાવરણ એક માનવ નું જીવવાનું એક સાધન કેવાય એમ તો પણ ચાલે
હમ્મ અને હવામાનને સંતુલિત બી રાખે છે અને અમુક તો મતલબ ઝાડ હોય પક્ષી પ્રાણીઓનું ઘર ભી હોતું હોય છે એમ.
હમ્મ આપડે એમનું ઘર પણ બચાવયે ને આપડ બચાવવા જોએ એન્વાયરમેન્ટ. .
હમ અને આજકાલના પ્રદુષણ અને પ્લાસ્ટિકનો વધતો જે ઉપયોગ થઈ રહ્યો છે. એને બી એનાથી બી આ જે એન્વાયરમેન્ટ છે એને બઉજ. નુકસાન થઈ રહ્યું છે એ તો નોર્મલી જોવા મળી જ રહી છે.
હમ અને આના લીધે એમ બઉ પેલું ત નુકસાન પણ થાય એના લીધે.
હા પ્લાસ્ટિક ના લીધે માનવને બી બોઉ નુકસાન થતું હોય છે.
હમ અને પર્યા મતલબ ઝાડ કે એવું બધું હોય તો જ વરસાદ આવે ન તો વરસાદ પણ ના આવે.
હા અને પોસિબલ હોય એટલું વધારે ઝાડ વાવા જોઈએ. મીન્સ કોઈ એક દિવસ એવો નક્કી કરાય જે દિવસ મહિનામાં એકવાર એક વૃક્ષ તો રોપણ કરવું જ જોઈએ એમ.
હા એટલે પર્યાવરણ દિવસમાં બધા એવું જ વૃક્ષારોપણ બધા કરે પાંચ જૂન ના દિવસે.
હમ પણ આ તો એ તો વરસમાં એક વાર પણ આમ મહિનામાં એક વાર જોવા જઈએ. તો બધા વૃક્ષો વાવવા જ જોઈએ એમ.
હમ કોઈ ખાસ પ્રસંગે વાવા જોઈએ કોઈ નો જન્મ દિવસ હોય તો વાવા જોઈએ. ખાસ ખાસ પ્રસંગે આપડે વાવીએ તો મતલબ વૃક્ષ બચી શકે એમ પર્યાવરણ આપડું ટકી રહે.
હા અને વૃક્ષો બચશે તો મીન્સ વરસાદ બી આવશે વરસાદ આવશે તો પાણી બી મલશે આપણને.
હા મળી શકે બધું પણ.
હમ્મ પાણી ખુબ એમ કિંમતી વસ્તુ છે એમ.
હમ્મ અને અલો પર્યાવરણ છે તો આપડે મતલબ અહીંયા નું ઈન્ડિયા નુંત કરીએ તો પણ સારું છે.
હા અને પાણી નું જોવા જઈએ તો પાણી નો બગાડ ના કરવો જોઈએ. પાણીને જેટલું સેવ થતું હોય એટલું સેવ કરવું જોઈએ અને આ વરસાદનું જે પાણી આવતું હોય. એને બી કોઈ એવી જગ્યા બી સ્ટોર કરવાનું. જેને ક્લીન કરીને ફરીથી યુઝ કરી શકીએ એમ.
હમ્મ અને એન્વાયરમેન્ટ ને તો. મોટા ભાગે આપરે જોઈએ તો સ્કૂલમાં વધારે મતલબ મનાવતા હોય નાના બાળકોને શીખવાડે. તી તા મતલબ આનું મહત્વ શું છે એના બરાબ નાટક કરીને સમજાવે ગીતો ગીતો દ્વારા સમજાવે એમ અલગ અલગ પ્રવૃતિ કરીને એમને સમજાવે એન્વાયરમેન્ટ નું મહત્વ. અને એમ અલગ અલગ મતલબ કરી આપે એમને અને સમજાવે એ એનું મહત્વ શું છે.
હા વૃક્ષો અને પાણીનો તો ઉપયોગ સમજદારીથી ઉપયોગ કરીશું તો ભવિષ્ય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમ.
હમ્મ. અને વૃક્ષો જે મતલબ બધું આપડે આપે જે ફળ આપે, ફ્રૂટ આપે બધું. વૃક્ષો પર જ મતલબ આપણે આભાર આપીએ છીએ.
હમ, અને પ્રદુષણની વાત કરીએે તો પ્લાસ્ટિક જેટલું બને એટલું ઓછું યુઝ કરે લાઈક આપે શોપિંગ કરવા ગયા હોય. તો ત્યાં પ્લાસ્ટિક બેગની બદલે આપે કોઈ કાપડની થેલી હોય કે એ યુઝ કરિયા એક એ આપડે ઘરેથી લઈને જવાની ત્યા અવેલેબલ ના હોય તો એમ. પણ જેટલો યુઝ ઓછો હોય એટલું સારું એમ.
હા, અને હમણાં તમે આપણે જોયું જ હશે કે બધી જગ્યાએ વૃક્ષ હશે અને એમ વધારે પ્રમ કાપવામાં આવે રસ્તા પોળા કરવા તો વૃક્ષ કાપી દેવામાં આવે. ગમે તે કઈ બનાવતો વૃક્ષ કાપી દેમે. એમ કાપ્પામ કાપી તો એની જગ્યાએ બે ત્રણ વૃક્ષ વધારે વાવા જોઈએ. તો એનામેન્ટ જરવાઈ રે આપડું.
જ્યાં ટ્રાફિક નથી હોતું જે રોડ ઉપર ટ્રાફિક નથી જે રોડ આખો ક્લિયર હોય છે એ રોડથી સરકાર એમ કે છે. મીન્સ ગવર્મેન્ટ એવ કે છે કે આ રોડ પર બો ટ્રાફિક છે એટલે અને આજુબાજુના બધ બધા ઝાડ કાપીને લોકો આંદોલન પર આવી ગયા તા.
હા, એટલે એ બધા પેલા સ્કૂલમાં એવું વામાં આવ્યું તું પ્રોટેસ્ટ થયું તું એના બારામાં પણ. વૃક્ષની કાપ્પાના એમ કરી.
હા, વૃક્ષ નઈ કાપવાના એમ કરીને લોકોએ આંદોલન બી કર્યું હતું. તો બી એ લોકો જીસી બી વળે. વૃક્ષનું બોઉ જ બોજ વૃક્ષો કાપી દીધા છે ત્યાં.
એટલે વૃક્ષ આપણે કાપીએ એટલે મતલબ આપડે ઇસ્તેમાલ મતલબ કરતા આપડે લાકડાનું. પણ આપણેે એટલા બે ત્રણ વૃક્ષ વધારવા જોયએ કેમ કે આપડું પર્યાવરણ જળવાયરે. તો જ આપડે સેફ રહીશું કેમ કે હવે આપણે વૃક્ષ કાપી દઈએ તો વૃક્ષ જ નથી તો આપરે
હા, પણ એ લોકો પણ એ લોકો વૃક્ષો ગાપીને આપડા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તો એના પ્રત્યે આંદોલન થયું તું એમ એમ કેવા માંગુ છું એમ.
હા, એટલે આમ બધા જોતા હોય ઘારો કે તમે જોયું જશે કેમ યાત્રી લોકો જંગલમાં ફરવા જતા હોય કો મતલબ કે ટ્રીપ માટે તે. ગમ્મે તે એક્સ એક્સ વાય ઝેડ. તેમાં પણ બધા પેલું કરતા હોય ને તાપનું રાત્રે તેમાં પણ એ રા ખુલ્લું તાપણુ કરીને આવતા રે એટલે બધાં રાત્રે એ આગના લીધે બધું આજુબાજુ ફેલાય આગ એટલે જંગલ મતલબ સળગી જાય વગેરે થઈ જાય.
હા, એ ઘટના કોઈક વાર પોસિબલ થઈ શકે છે.
એના લીધે આપણું કેટલું બધું નુકસાન થઈ જાય એટલા યાત્રી લીધે આપડ. બહુ નુકસાન આપણે લેવું પડે અને એના એના લીધે આપણે. એના લીધે પ્રાણીઓને પણ બહુ નુકસાન થાય કેમ કે પ્રાણીઓનું પણ ઘર હોય ત્યાં.
હા જેટલું પોસિબલ હોય ને એટલું જેલું પ્રદુષણ ઓછું થાય એવું આપડે માન. તરીકે કરવું જોઈએ માનવ નો જન્મ જ એટલા માટે થયો છે કે તમે લોકો. બધી વસ્તુ સેફલી રાખો એમ લાઈક વૃક્ષો તો એને બી તમે. સેફલી રાખો એમ તો પ્રદુષણ ઓછું. કરો લાઈક તમે એક્ટિવા લઈને જતા હો તો એનીગ્યા સાયકલ નું યુઝ કરો. બે મિટરની દૂરી ઉપર જવ તો બી તમે લોકો એક્ટિવા લઈને જા છો તો વહેલી ડરર. જ
હા એટલે આપડે પેડલ હા. પેડલ પણ આપણે જઈ શકીએ છીએ અને તમે જોયું જશે કે. આ વૃક્ષના મતલબ પેલા વૃક્ષ થી પેલુંું કેવાય આ પેજ બનતા નોટ. બુક્સ નાને બધા તો એના પેજ આપડે લખી દઈએ ને પછી આપડે ફેંકી દઈએ એવું. કરું જોું આપડણે રિસાયકલ માં આપી દેએ જો રિસાયકલ થાય તો એ બીજા રૂ. ટૂંકમાં પણ આવી જાય. અને મતલબ ડબલ ઉપયોગ થાય તો આપડે વેસ્ટ પણ ના થાય પર્યાવરણ બહુ ઝાડ પણ ના ક. પણ આપડું એન્વાયરમેન્ટ આમ સેફ રહે થોડું.
હા અને મીન્સ માર તો ખાઈ એટલું છે વીજળી બચાવ થ ને ડૂભી. એન્વાયરમેન્ટનું બહુ જ આમ ઓછું પ્રદુષણ થઇ જશે એમ. કેમ કે વીજળી વા વિભાગ એવો છે કે જ્યાં એ પ્રદુષણ થતું હોય છે ને વીજળી એ ઉત ત્પન્ન કરવા માટે કેટલા બધા કોલસાને ત્યાં જલાવામાં આવે છે ત્યાં.
હમ અને એ લોકો મતલબ અમુક તમે જોયું જશે કે એમ. કારણ કા કારણ હોતું નથી રીઝન ના હોય પણ એમનેમ ઝાડ આપડે કાપી દેવામાં આવે. ખાલી પોતાની જગ્યા માટે ઝાડ કાપી દેવામાં આવે કોકરામ વેચવા માટે પૈસા કમાવા માટે ઝાડ કાપી દેવામાં આવ આ કોઈ કારણ થોડી ના થાય ક આપણે ઝાડ કાપી દઈએ એમનેમ.
હા અન અવાજ પ્રદુષણ બ એક બહુ મોટી પ્રોબ્લેમ છે અમુક લોકો અ ભાડી લઈને રોડ પર નીકળ્યા હોય તો વગર કામ ન હોન માર માર કરે તો એ બી વેલિડ ના ગણાય એને બી અ વાહનો નો હોર્ન જો હોય લાઉડ સ્પીકર્સ હોય એ બી વેલીડ ના જ ગણાય એનથી બી પ્રદુષણ થાય જ એમ.
હમ અને ધ્વનિ પ્રદુષણ આમ એવું જ એક વસ્તુ છે ને જે માનસ ને પન બહુ આમ ખરાબ અસર કરે છે અને પર્યાવરને બહ બહુ ખરાબ અસર કરે છે.
પણ આમાં બી ઊંઘ માં બી તકલીફ આવે થઈ શકે છે સાંભળવાની સમસ્યામાં બી થઈ શકે છે પ્રોબ્લેમ.
હા બઉ જ ક આમ અમ મુસીબત જેવું કેવાય એક જાતનું.
હા અને જંગલોની કાપણી થી વરસાદની અ પેટર્ન ભી ચેન્જ થઈ શક કે છે એમ. તમે જેટલા વધારે ઝાડ કાપશો એટલું વરસાદમાં બી ચેન્જીસ આવશે એમ વરસાદ લેટ જશે તો વધારે ઝાડ કાપ્યા હશે.
હમ અને અમુક જગ્યા એવું હોય છે કે ગમે તે કોઈ ફેક્ટરી કેવું બનાવવું હોય તો પેલા તમને હેને મતલબ ગમે તેટલા પાંચ હજાર કે એટલા તમેન પેલા ઝાડ વાવવાના અને પછી તમારે બનાવું પડે આજુ બાજુ ઝાડ તો જોવે જ એના માટે.
હા અને એનાથી જો તમે જંગલોનો નાશ કરો તો અ અન પછી એમ કે છે જંગલો કાપીને પછી એમ કે છે કે અયા હીટ કેટલું બધું થઈ ગયું છે એમ અહયા તાપમાન કેટલું બધું વધી ગયું છે તાપમાન વધે ને તો શું થાય ઝાડ કાપોતો.
હમ હવે તો અમે હિમાલયને જ લઈ લે બાજ તીન બાજુમ કેટલો આમ કંઈક ચાડ મે ભ લીલોતરી લીલોતરી હોય છે કોઈ કાપતું નહીં ઝાડ. એટલે ત્યાંમ મસ્ત શુદ્ધ વાતાવરણ શુદ્ધ ઓક્સિજન મળી રહે. પણ આ બાજુ ના વિસ્તાર માં ના ઝાડ ના કોઈ આમ મતલબમ આજુબાજુ લીલોતરી તો આમ સાસ કઈત લેવાને આમ સુકું સુકું લાગે એમ.
હા ગ્લોબલ હા ગ્લોબલ વોર્મિંગ ના લીધે તો પર્યાવરણ ને એક બહુ મોટી સમસ્યા છે એમ. ગ્લોબલ વોર્મિંગે આમ એનાલીધે તો પૃથ થ્વીનું તાપમાન એટલું બધું વધી ગયું છે ને કે બરા બરફ ના જે પહાડ છે ને બધા ઓગળી રહ્યા છે જાતે ઓટોમેટિકલી એટલું બધું તાપમાન વધી ગયું છે.
હા એના ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ ના લીધ જે હમળા પન વચ્ચે એક શિવલિંગ હતી એ પન પીગલી ગઈતી ને એ બાજુ મતલબ
હા હા અને એમાં દરિયામાં પાણીનું સ્તર પણ વધી રહ્યું છે જેમ બરફનું ઓગળે એમ બધું પાણી દરિયામાં જાય છે. ને દરિયોનું સ્તર વધી રહ્યું છે ધીમે ધીમે આ હવામાં બી એ અસામાન્ય ફિરફારો બી જોવા મળે છે તો આગળ જઈન બહુ મોટી પ્રોબ્લેમ્ થશે આના લીધે.
હમ અને જો દરિયાનું પ્રમાણ વધશે તો નાના નાના ગામ હશે તો પૂરમાં ઢંગ થઈ જશે અને પૂરમાં ઢંગ થા લીધી એમનું તો જીવન મતલબ પેલું જ છે, એમ અ વસ અને આમ તમે જોવા જઈએ તો બધા રવાનું પણ એમને બહુ પેલું થાય નાના નીચાની વિસ્તાર ના ઘરેય ને એમને ઘર માં પાણી જ ભરાઈ જાય દરિયાળ ને બધું આવતું ને